હા બસ મજામા
મારે પણ મજા છે, એમ થોડી તબિયત અ બગડી હતી મારી પણ હવે સારું છે.
હા ક્યાં એ બહારનુ ખાધું હશે ને એટલે જ આવું થાય.
હા મને પણ એ જ લાગે છે. ડોક્ટરે પણ એ કીધું કે તમારે સાત્વિક ભોજન ખાવું જોઈએ એમ
હા અને સાત્વિક ભોજન નું મહત્વ પણ ઘણું છે.
હા એક તો કેહેવાય ને કે તમારી પેટ તમારું જે પેટ છે. એ જ બધા અ રોગોનું જે છે ખર્ચ છે મતલબ તમે તમારું પેટ સારું રાખો તો તમને ઘણા બધા રોગો જે છે એ ના થાય એમ
હા
તો તમારે અ કોઈ બીમારી થાય અને પછી દવા લેવી એના કરતાં તમે ભોજન જ એવું લો કે તમારું પેટ સારું રહેે તો તમને છે, ઘણા બધા રોગો ના થાય એમ
હા એ તો સાચી વાત છે, અને કેવું કે જેવો આહાર તેવો વિચાર
હા એ પણ સાચી વાત છે કે જો તમારો આહાર સારો હશે તો તમારું પેટ સારું હશે. તમારું પેટ સારું હશે તો અ કેહેવાય ને કે બીમાર વ્યક્તિ શારીરિક રીતે હોય તો પછી એના જે એનાથી બીજા કોઈ કામ પણ ન થાય. કારણ કે માનસિક રીતે પણ થોડોક વીક પડી જાય એમ. તો તમારું તમારું આહાર સારું હોય. તો પછી તમને જે છે એવું ચીડચીડયા પણું રોગના લીધે. અને શરીરમાં છે એક તો કમજોરી આવી જાય. અને તમારે એના લીધે જે દવાઓ લેવી પડે એનાથી તમને જે છે એ અ થોડું આમ ઘેન ચડે, તમને કોઈ કામમાં મન ના લાગે. તમારું માનસિક રીતે પણ તમે જે છે એ ઘણા અફેક્ટ થતા હોવ છો. તો આપડે જો આહાર સારો લઈએ. તો આપડું માનસિક સ્વાસ્થ્ય સારું રહે એટલે કેહેવાય કે જેવો આહાર, એવા વિચાર એમ.
હા એ તો સાચી વાત છે. અને સા વીક ભોજન એટલે એવું ભોજન જે તાજું, શુદ્ધ, પૌષ્ટિક. સંતુલનથી અને સરળતાથી પચી જાય એવું. તેમાં તાજા ફળો, લીલા શાકભાજી, દાળ. દૂધ, દહી, છાસ, સુ કા મેવા અને કુદરતી ખોરાકોનો સમાવેશ થતો હોય છે. અને આવા ભોજનમાં વધુ પડતા તેલ, મસાલા અને કૃત્રિમ રંગોનો ઉપયોગ પણ થતો નથી.
આ હા એ તો તમે સાચું કીધું. કે સાત્વિક ભોજનની અંદર જે છે આપણે અ જે આર્ટિફિશયલ કલરને એ બધા એ બધાં નો ઉપયોગ તો નથી થતો. પણ જે આપણે દરરોજના જે આપણે મસાલા પણ જે વાપરીએ ને એનો પણ ઓછામાં ઓછો ઉપયોગ થાય છે એમ.
હા એ તો સાચી વાત છે.
હા અને સૌથી પહેલા તો આપણે લઈ લઈએ તેલ તો અ જે તેલ જે છે એ ઓછામાં ઓછું યુઝ થતું હોય છે. કારણ કે આ આમ તો તેલ જે છે આપણે કોઈ પણ શાક બનાવવું હોય તો તડકા માટે જોઈએ જ. તો એ જે છે ઓછામાં ઓછું યુઝ થતું હોય છે. અને હમણાં તો મેં ઇન્ટરનેટ પર વાંચ્યું તું. કે અ તેલ વગરની તેલ વગરનો વઘાર એમ. કેની અંદર તેલ ના હોય એવો વઘાર. તો હવે એ પણ આવી ગયું છે. તો હવે એ ઓપ્શન જો આઈ ગયો છે તો જે લોકોને ફેટ લોસ કરવાનું છે, જે લોકોને ચરબી ઘટ ટાળવાનું છે, જે લોકોને અ એના જે સંબંધિત રોગો છે. ચરબી સંબંધિત એ લોકોને જે છે એ ખુબ મદદરૂપ થશે એમ. અને
હા કારણ કે તેલ જે છે એનું કામ જ એક વઘાર માટ ટે જ યુઝ થાય છે. તો જયારે એની જરૂર નહી પડે તો પછી આપણે તેલની પણ જરૂર નહીં પડે. તો એનાથી પછી શરીરમાં જે ચરબી રિલેટેડ નુકસાન થતા હોય એ પણ નહીં થાય.
હા એતો સાચી વાત કીધી તમે. અને સાત્વિક ભોજનનો તો સૌથી મોટો લાભ એ છે કે તે શરીરને જરૂરી પોષક તત્વો આપ તું હોય છે, અને તેનાથી શરીર આમ તંદુરસ્ત રહે છે. રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે અને પાચન તંત્રમાં સારી રીતે કાર્ય કરે છે.
હા એ તો તમે સાચી વાત કહી. કે પાચન તંત્રમાં સારી રીતે કાર્ય કરે એટલા માટે કારણ કે એ પચવામાં બહુ સરળ હોય જેમ કે અ આપડણે ઘઉં ની રોટલી કહીએ રાગીની રોટલી ખાઈએ તો એ સારું કેહેવાય પણ પછી આપણેે મેદાની રોટલી ખાઈએ ને તો અ મેદો જે હોય એ આપણા શરીરમાં લાંબા સમય સુધી રહેતો હોય છે એવું કહેવાય છે
તો હા તો એના લીધે છે ને પેટને અ જેટલું એક તો જયારે ખોરાક આપડા પાચન તંત્રમાં જાય ત્યારે એ જે છે વિશિષ પ્રકારના એસિડનું નિર્માણ કરે છે ખોરાકને પચાવવા માટે તો મેદો જેટલી જેટલા સમય તમારા પેટમાં રહે તો એ પાચન કરવામાં અઘરો પડે તો એના લીધે એમને વધારે એસિડ રિલીઝ કરવું પડે જે પેટને જે છે તો એના લીધે છે ને આપણને એસિડિટી અને વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે
હા એ તો સાચી વાત કીધી તમે
હા અને બીજું એ કેહેવાય કે મરી મસાલા છે જે ઓછા વાપરવા જોઈએ તો મરચામાં પણ એ જ પ્રકારનું છે કે આપણે મરચું વધારે ખાઈએ તો મરચું એક તો તીખું કેહેવાય અને ગરમ પડે આપણા પેટ માટે તો ઓલરેડી આપણા પેટમાં જે છે પાચન કરવા માટે એસિડ ઉત્પન્ન થતું હોય એમાં પણ મરચું આવે તો એ પણ આપણને જે છે ઘણું નુકસાન કરતું હોય છે
હા સાચી વાત છે એ તો અને વિદ્યાર્થીઓ માટે પણ આમ સાત્વિક ભોજન ખૂબ જ જરૂરી છે યોગ્ય આહાર લેવાથી યા શક્તિ એકાગ્રતા અને શીખવાની ક્ષમતામાં વધારો થતો હોય છે
હા એ તો તમે સાચી વાત કહી અ થાય જ જેવું કે આપણે જ્યારે વાંચવા બેસીએ ને તો આપણું મન જે હોય ને એ આપણને વાંચવાની આદત ના હોય તો વિવિધ પ્રકારના બાના શોધતું હોય
તો જરા ભી આપ આપણે જો થોડા ડિસ્ટર્બ હોઈએ કે આપણને પચવામાં તકલીફ થતી હોય અપચો હોય કોઈ પ્રકારનો રોગ હોય બીમારી હોય તો આપણું મગજ તરત એ બાજુ આપણું ધ્યાન દોરે અને વાંચવામાં જે છે આપણું ધ્યાન ના રહે તો આપણું શરીર સ્વસ્થ હોય એ છે એ વિદ્યાર્થી માટે પ્રાથમિક જરૂરિયાત છે
હા એ તો સાચી વાત છે
હા અને અત્યારે તો જે બાળકો પીઝા નુડલ્સ અને અ પાસ્તા ને બધું ખાતા હોય છે હવે એમાં થાય છે કેવું કે દ દરેક પ્રકારના રીજનમાં છે ને અલગ અલગ પ્રકારનું ખાવાનું બનતું હોય છે જેમ કે પાસ્તાને બધું જે છે એ વેસ્ટ કન્ટ્રીઝની અંદર વધારે બને તો એ લોકો છે ને વર્ષોથી આ ખાતા આયા છે તો એ લોકોને એટલી બધી તકલીફ ના પડે નૂડલ્સ અ નૂડલ્સ ને બધું છે એ લોકો પહેલેથી ખાતા આવ્યા છે અ ઈટ ઇટલી ના પી પાસ્તા પિઝા એ લોકોને આદત છે તો આપણે જે છે આપણને એની આદત નથી આપણને દાળ ભાત શાક રોટલી વગેરે ની આદત છે હવે આપણેે કોક દિવસ ખાઈએ તો ચાલે પણ જો આપણે આપણને આદત નથી એવો ખોરાક દરરોજ દરરોજ ખાઈએ તો આપણું જે પેટ છે એ એને એક્સેપ્ટ નથી કરી શકતું એને સ્વીકાર નથી શકતું એના લીધે છે આપણને વિવિધ પ્રકારની તકલીફો સૌથી વધારે તો જો તમને અપોચો થાય ને તો તમને મોઢામાં ફોલ્લા પડવાનું ચાલુ થઈ જાય અને ચાંદા પડવાનું ચાલુ થઇ જતું હોય છે.
હા એ તો સાચી વાત છે.
હા તો આપણે જે છે આપણા ભારતનું જે અને એમાં પણ આયુર્વેદમાં તો કહેવામાં આવ્યું છે કે તમારો આહાર જ તમારી દવા છે એમ.
હા.
તમારો આહાર જો તમે સારો રાખશો તો તમારે કોઈપણ પ્રકારની દવા લેવાની જરૂર નહીં પડે.
હા સાચી વાત છે.
હા. અને બીજું એક જે છે આયુર્વેદમાં ઉપવાસનું ઘણું મહત્ત્વ છે.
હા.
પણ આપણા દેશમાં તો લોકો ઉપવાસ કર ઉપવાસ ના દિવસે જેટલું ખાય ને એટલું તો સામાન્ય દિવસોમાં પણ ન ખાતા હોય એવું છે.
હા એ અમુક લોકોને એવું હોય છે પણ અમુક લોકો સારી રીતે પણ કરતા હોય છે.
હા. અ કારણ કે જો ને ઉપવાસના દિવસે પહેલા તો કેહેવાય કે એવી વસ્તુઓ ન ખાવી જોઈએ જે અ જેનું અ વાયુ ઉત્પન્ન કરે એમ આપણા પેટમાં જેમ કે બટાકા છે. ડુંગળી છે કારણ કે ખાલી પેટે આપણેે ખાઈએ તો આપણને ગેસ થઈ જાય એ ઈસ્યુ થાય. પણ ઉપવાસના દિવસે જો સૌથી વધારે ખવાતી વસ્તુ છે તો એ બટાકાની વેફર છે. બટાકાની સૂકી ભાજી છે હવે ઉપવાસ આમ તો એની સાથે ઘણા બધા બીજી માન્યતાઓ જોડાયેલી છે ઉપવાસ સાથે પણ આમ ઉપવાસનું જો વૈજ્ઞાનિક આપણે જોવા જઈએ તો એનો મેન અ રીઝન જે છે એ છે કે આપણને પેટ પેટને એક દિવસ માટે આરામ મળે.
પણ એ દિવસે જ આપણે જે પેટને ઓવરલોડ કરી દેતા હોઈએ છે. તો એ પણ ન ખવું જોઈએ એમ.
હા સાચી વાત છે.
હા અને બીજી વસ્તુ જે છે એ અ આપણે જે કેફેન આપીએ છીએ આપણા શરીરને અને અ દારૂ સિગરેટ એ બધા જે વ્યસનો કરીએ છે તો એ પણ આપણા પાચન આપડા ફેફસા આપણી કિડની અ અમુક હૃદય રોગો પણ એને લીધે થાય છે તો જે છે એનું કારણ બનતા હોય છે તો આપણે એવા બધા પ્રકારના વ્યસનોથી પણ દૂર રહેવું જોઈએ.
હા અને સાત્વિક ભોજન માત્ર પેટ ભરવા માટે નથી હોતું પરંતુ શરીર મન અને આત્માને સ્વસ્થ રાખવાનો આમ શ્રેષ્ઠ માર્ગ આપણે કહી શકીએ. જો આપણેે સારું ખાશું તો સારું વિચારશું અને સારું જીવન જીવી શકશું.
હા એ તો તમે સાચી વાત કહ્યું કે અ આપણું શરીર મન અને આપડું આપણા વિચારો આપડી આત્મા આ બધું જય્યારે એક અલાયન્સમાં હશે સ્વસ્થ હશે ત્યારે જે છે આપણેે બધું આપણેે જિંદગીના જે બીજા કાર્યો છે એ સારી રીતે કરી શકીશું એમ કહી શકાય.
હા વાંધો નહી સારું, સારું છે.
હા આવજો
હા